હલો. કેમ છે? શું કરે છે? શું કરે છે?
બેઠી છું. તું શું કર્યા કરે છે?
આઈ એમજ બેસી રયલી. અન ઘરમાં બધા કેવા છે?
ઘરમાં બધા સારા છે.
તારા ઘરમાં બધા કેવા છે? મસ્ત. બધા મસ્ત છે. શું થ્યું?
કાંઈ નઈ. કાંઈ નઈ.
આવાજ આવ
હા, આવતો છે.
હા, બોલ બીજું.
હાલો.
હા.
શું થ્યું યાર. હા, બોલ હવે
શું ચાલુ ચાલી રહ્યું છે?
એ જ યાર કામ કામ કામ. બારભી કામ કરું ને ઘરનું બી કામ કરું.
એ તો કરવા જ પડે ને
હા કાલે રવિવારે છે ને કાલે મજા. હાં યાર આવા સ તરી ઘરે કાલે હા હા વા કાલે ટાઈમ મળશે ને તો કાલે આવા તારી ઘરે
ની ની જવાની
હા તો મેં આવા તારી ગયે
ઠીક છે આવજે
હા. હાજી મોજ બોલ બીજું
જી જીજ
તાઈ તબિયત કેવી છે?
મારી તબિયત હારી છે ગઈ ગઈતી મુંબઈ
કંઈ ગેલી
બે દિવસ
અચ્છા કોના હાથે?
પપ્પા થઈ ગયેલી
અચ્છા તો ડોક્ટરે શું કીધું?
ડોક્ટરે કીધું બધું સારું છે ટેન્શન ની લેવાનું
હા એ જ છ ટેન્શન એ બધું ની લેવાનું ખાવાનું પીવાનું મસ્ત રહેવાનું
હા એજ કે એજ કીધુ બે મેડિસિન આપલી
હા તો ટાઈમ ટુ ટાઈમ લેવાનું બીજું શું
બઉ ટેન્શન છે પણ
શુ ટેન
દવા ખ દવા ખાવાની
અરે હા એ તો હોય જ છે દવા કોઈ ને ની ગમે એમ તો.
રોજે જ લડી લ લડતી છું એમની હાથે.
હા મમ્મી લોકો તો બોલે જ દવા માટે.
મમ્મી કેતી છે ખા, મેં કેતી છે નથી ખાવાની.
હા તો જમ્યા પછી લેવાનું ને દવા
હા એતો છે જ.
છે તો તાં જ રાત્રે ખાવા માટે આયપુ છે કે બપોર પછી?
સ સવારે ખાવા માટે આપેલું.
અરે મુંબઇમાં તો વરસાદ પડે છે પણ અઈયા તો પડતો જ
તો હવે ક્યારે જવાનું પાછું?
હવે બે ત્રણ મહિના પછી
અચ્છા. કાંઈ ટાઈમ ટુ ટાઈમ દવા લેવાનું બધું સારું થઈ જશે એમ તો તારુ બધું પોઝિટિવ જ છે આપણેે તો
હા બધું જ તો નોર્મલ જ છે.
હા ટેન્સન એન્ડ એ બધુ ની લેવા નું થઈ જશે બધું જે હોય તે
હમ્મ. તારું કમરનું દર્દ કેવું છે?
એ છે આઈ તો રોજ કુર્સી માં બેસવાનો આખો દિવસ કુર્સી પર તો હવે જ પકડી નાખશે તખ બોડી બહુ પેન કરી મારું તું ઘરનું કામ કરવું પછી બહારનું કામ કરવું જ્યારેય આરામ નહ મળે
મારે ઊંઘ પણ પૂરી નથી થઈ નહી કરવું આ ટાઈમ ન મળ્યું ને પછી જો્ર લાગી ગયું જો્પ પર હવે ક્યા ટાઈમ મળે સન્ેન્ડે સન્ડે તો બધું બંધ જ રહેે
પણ કરાવી લેવાનું હતું ને
હા કરવા હવે ટાાઈમ મળે તો કરવા
હા એ ભોજન બની ગયું
બનતું જ છે યાર તારી ઘર બની ગયું
હા બનતું જ હશે
શું બયનું આજે
આજે અંડાનુંું સાલન ઈંડાનુંું સાલન બની રહ્યું છે
ઓ સારું મારી ઘરે બી આઈ થિક ક બીજું જ બનતું છે જે મને ફાવે પણ નહી એ જ ખામડમ
હા મને તો ઈંડા નું સાલન બહુ પાવે છે
બહુગમ્યા
તારા માટે મોકલાવું
ના ના ચાલશે એમે મે કેમ કે ઓફિસ માંથી આવી ને પછી સાંજે ડાયરેક્ટલી પછી ચાય પણ પીધું ચાયને સાથે બધું પીધું ને એટલે મને ભૂખ લાગી નથી હમણાં તો. આજે નહી ખાવા રાત્રે પેટ ભરેલું છે તેમ બી આખો દિવસ કઈ ને કઈ તો ખાય જ કરી અમમે
તું તો ચાય વધારે પીએ છે તો તને ભૂખ ક્યાંથી લાગશે
અરે હવે તો પેલા તો ઘરમાં જ બે ટાઈમ પીતી હો હતી બે કે તણ અને હવે ઓફિસમાં જ બે ચાર વાર થઇ જાય છે પછી ઘરનું અલગ જ હમ
સારું છે.
બપોરે એ ું આવી જાય ને એટલે કેમ કે ખાયા પછી બપોર પછી તો ું આવી જ ને એટલે છા આપી દે કે ચલોો કોઈ. સુઈ ને કામ તો બધું કરે એમ.
ઓર જોબ નું કેવું ચાલે છે બધું.
મસ્ત યાર હવે તો. હમણાં તો મસ્ત છે જયારે પ્રેશર આવશે ત્યારે ખબર પડશે હમણાં તો સ્ટાર્ટિંગ છે તો બધું મસ્ત મસ્ત લાગે. હવે આગળ ખબર નની શું થશે.
વરસાદ પણ પડતો નથી છે.
હા યાર બહુ ગરમી પડે.
મુંબઈ માં તો વરસાદ થય થઈ રહ્યું છે.
હા હા મુંબઈ બાજુ તો થયા છે આપડે વાપ. જુ જ નહી થાય કેમિકલ થી ભરેલું આખું આપી.
બઉ ખરાબ પર્યાવરણ થઈ ગયું છે.
હા યાર એ તો.
જેટલ જેટલા ઝાડ કાપે છે.
હા એટલે વાપીમાં સૌથી લેટ વરસાદ. પડે પછી ગરમી બી વધારે બધું જ તો વાપી ખાલી ઠંડી ઓછી પડે બાકી વરસાદ. જારે પડે તો નવેમ્બર ડિસેમ્બર સુધી ચાલતું જ રહે.
સૌથી વધારે તો ગરમી જ પડે.
હા ગરમી તો કઈ હદ જ હિમાલેય.
મને તો આખા વર્ષ ગરમી જ ન લાગે.
સેમ યાર મને ઠંડી તો આવી ક્યારેય જતો ર ખબર જ નહી પડે ખાલી સ્કૂલ ટાઈમમાં સેટરડે. અમે સેટ પેએ પછી તે બી સાત આઠ વાગ્યા પછી દસ વાગ્યા સુધી મા કાઢીને બેગમાં મૂકી દઈએ
હા એજ તો મેં તો પહેરતી જ નથી સ્વેટર બધુ
મેં તો ખાલી સ્કૂલ ટાઈમમાં સેટરડે બધું પેરું બાકી તો હ એમની સ્કૂલ બી મને સ્વેડર ક્યાંય રખાયું હવે તોઈની પેર ઘરે કોણ પેરી મારી એક બેન છે ને તેને બહુ ઠંડી લાગે એમ તો ને ખબર શું એ બોડી છે કે શું છે એને બહુ જ ઠંડી લાગે
મારા મારી મમ્મીને પણ ઠંડી લાગે છે બહુ વધારે
અચ્છા હવે ઠંડીની રાહ જોઈએ ઠંડી ક્યારે હશે મને ઠંડી બહુ ગમે ભલે ઓછું રે પણ એ મોસમ બધું છે એમાં શાકભાજી ને બધું તોલું બધું તાજુ તાજુ મળે ને એટલે ભલે ઓછું રહે ઠંડી
મારી બેહેનને તો કઈ ન નથી લાગતું ના ગરમી ને ના ઠંડી
એ તારી બેન તો બહુ અલગ છે યાર એની તો વાત જ નથી કરવી આપણે
એની એનું શું વાત કરીએ
એના વિશે બોલીય તો બાપરે બહુ બોલે તારી બેન તો મારી હાથે પણ ક્યારે ક્યારે બોલવા લાગ તો ડાયરેક ધમકી આપે કે હવે ખાવાનું નહી આપ તની ઘરે
એ લડવામાં બહ એક્સપર્ટ છે ને
પણ મેંને કીધું કે આપણે ડિબટ કરીએ એક દિવસ તો એ કે મેં જીતી જવાની તું હારી જવાની મે હા મને ખબર હ છે તું બોલવામાંમાં બો એક્સપર્ટ હા એજ છે એના હા એના કોમ્પિટિશન માં બરોબર છે પણ આપણા હાથે નઈ બોલે નેારે મારી હાથે તો નહી બોલે એમ
બંને નું કોમ્બિનેશન સારું છે
હા એજ તો એની હાથે પટે એનું મારે તો ન પટે એમ મારે હાથે વધારે બોલી બી નહી એમ તમે કઈ બોલ બી નહી જલ્દી એને તો એક વાર થોડી ત મસ્તીમાં બોલું ત્યારે બોલી દે
બેયું માંથી એક પણ હાર મારવા માનવા માટે રેડી નથી.
હા યાર બહુ ઝઘડો કરે એ લોકો.
એ એ લોકોને તો ઝગડમાં કોમ્પિટિશન કરવાનું હતું.
રાખીએ આપડે એક દિવસ હા જોઈએ પછી
ઘરમાં ઘરમાં એ કોમ્પિટિશન રાખ
હા હા એ તમે કીધું ઘરમાં રાખી. આપડે પછી ખબર પડશે કે વધારે બે માંથી કોણ બોલે તારી બેન
તને તને શું લાગતું તું કોણ જીતશે?
તારે બેનજ જીતે હન્ડરેડ પર્સેન્ટ. અરે એ વધારે છે ને હા એ જીતી શકે. ગુસ્સો જલ્દી આવી જાય ને નાજમાં કંટ્રોલ કરી રાખે એ તો બોલતા બોલતા જ શું કરી મૂકે પછી એના ટોન્સ અલગ જ આવડે એટલે. હા પડેને ગુસ્સામાં મારી બેન તો ગુસ્સામાં બોલ્યા જ કરે બોલ્યા જ કરે અને આજ પતિ એક કાન થી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખે એટલે ખાલી એને રડવુ આવી જાય આંખ માં આસું આવી જાય સાંભળીને એને ખોટું લાગી જાય ને વધારે એમ.
એ બંને તો બસ મોકો મળી જ
હા એમ છત્તીસ નો આંકડો જેવો છે એ લોકો ને. હા બસ એક મોકો મળે પછી એ લોકો ચાલુ થઈ જાય
એક જ ટોપિક છે પીસ માટે લડવાઈ.
હા વાત વાત માં એ લોકો ઝઘડી પડે!
હલો
હા બોલને
હા તારું અવાજ નથી સારી રીતે આવ
હા એ તારી ડિસ્ટર્બ કરે મને.
તે ત્યાં પહોંચી ગઈ?
હા નીચે દુકાન પાસે આવી તો મારી ઘરમાં આટા માર્યા કરે એમ પૂછા કરે મને શું કહે કે તારી બેહેન જોડી જ વાત કરુ. જો પાછું આવ્યું મને ડિસ્ટર્બ કરવા માટે.
ભગાવ ત્યાંથી તેને.
હા કેવાયને ઘર તેમ કે ના તને ડિસ્ટર્બ કરા મેં બધું મારું વોચ હોય છે બધું જોય જ કરે ટાઈમ પાસ કરે મારી ઘરે આવીને ખાલી.
તને ખુબ પરેશાન કરે છે એ.
અરે હા યાર મેં ભી કઈ ની બ ચલ જવા દે કઈ નઈ મારું વોચ જોયા કરે, જો. શોધ્યા આ કરે મારું શૂછું છે અંદર કઈ નઈ મલે એમાં.
કાલે આવશે ને પાક્કુ મારે ઘરે?
હા આવા કાલે ખાલી ઘર ઘરે કામ નહી હોય ને તો આવા પાક્કું સાંજે મે આવા સાંજે મારી વાત કરવી છે તારી ભાભી જોડે મારા રીલેટેડ કંઈ છે વાત વાત કરી તારી ભાભી જોડે.
હા તો ઠીક કાલે આવજે.
હા હા આવા તારીઘરે.
બાય
હા ચાલ બાઈ કરજે પછી હ.
હા કરીશ ને
ચાલ બાય